કેવી છે?
હું તો મજામાં છું. તમે?
હું પણ મજામાં છું. તો આજે આપણે ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય જીવનમાં કેવી રીતે થાય છે. તેના ઉપર વાત કરીશું? તો ટેકનોલોજીનો ઉપયોગ આપણા સામાન્ય જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. આજે ટેકનોલોજી વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. તે આપણા દૈનિક કામ, કામોને સરળ ઝડપી અને વધુ અસરકારક બનાવે છે. સૌથી પહેલા સંચાર ક્ષેત્રમાં ટેકનોલોજીનોો મોટો ફાળો છે. મોબાઈલ ફોન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઘણા લોકો દુનિયામાં કોઈ પણ ખૂણે બેઠા હોય. તો પણ સરળતાથી સંપર્કમાં રહી શકે છે. વોટ્સએપ અને ફેસબુક જેવી એપ્લિકેશન લોકો વચ્ચે સંવાદને સરળ બનાવે છે. બીજું- બીજું જોઈએ તો શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. ઓનલાઈન ક્લાસ, ડિજિટલ પુસ્તક અને શૈક્ષણિક વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને ઘર બેઠા જ અભ્યાસ કરી શકે છે. યુટ્યુબ અને ગુગ ગૂગલ ક્લાસરૂમ જેવી સેવાઓ શિક્ષણને વધુ સરળ બનાવી રહી છે. આજના સમયમાં ચેટ જીપીટી અને યુટ્યુબ ગૂગલ દ્વારા લોકો કોઈ પણ ઇન્ફોર્મેશન તરત જ કાઢી શકે છે. અને તેમને કોઈ પણ પ્રશ્ન હોય. તો ગૂગલ અને ચેટ જીપીટી દ્વારા આ પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રમાં પણ ખૂબ જ ઉપયોગી છે. આધુનિક મશીનો અને સાધનો દ્વારા ડોક્ટરો દર્દીઓનું ચોક્કસ નિદાન કરી શકે છે. અને યોગ્ય સારવાર આપી શકે છે, યોગ્ય દવાઓ આપી શકે છે. જેના દ્વારા અ આ મોટી થી મોટી બીમારીઓ પર જીત મેળવવામાં આવી રહી છે. પહેલાના સમયમાં આ બીમારીઓ દ્વારા લોકોનું જીવનનું અંત આવતો, પણ ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ. નું પણ તોડ આજના સમયમાં આવી ગયું છે. ટેકનોલોજી એ ઉચ્ચ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ઘરેલુ જીવનમાં પણ ટેકનોલોજી મહત્વની ભૂમિકા કા ભજવે છે. વોશિંગ મશીન, ફ્રીઝ, માઇક્રોવેવ જેવા ઉપકરણો કામને સરળ અને સમય બચત બતાવે છે. આથી લોકો પોતાનો સમય અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં વાપરી શકે છે. પહેલાના સમયમાં આવા બધા ઉપકરણો ન હતા. જેના કારણે લોકોને કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી. તેઓ પોતાનું આમ પોતે જ કરતા અને તેનાથી થાકનો પણ ઘણો બધો અનુભવ પણ હાલના સમયમાં આવા બધા ઉપકરણોના કારણે તેઓ પોતાનું કામ તરત જ કરી શકે છે અને અ ઉપકરણો અને ટેકનોલોજીના મદદથી તે તેમનો કામ ઝડપી પૂરું કરી શકે છે. અંતમાં, અંતમાં તો માર એજ કહેવું છે? કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ જીવન સરળ અને સુખમય બનાવે છે. પરંતુ તેનો વધુ ઉપયોગ નુકસાનકારક પણ થઈ શકે છે. તેથી તેનો સંતુલિત ઉપયોગ કરવો જરૂરી છે. તો ટેકનોલોજી વિશે તો મને આ આટલી માહિતી ખબર છે. સુું તમે મને આનાથી આ ટેકનોલોજી ના ઉપયોગ, ઉપર ઊંડા ત પૂર્વક માહિતી આપી શકો છો
હા, હું તમને આપી શકું શકું છું, કે ટેકનોલોજી એ આપણા જીવનમાં કેટલી જરૂરિયાત બની ગઈ છે હું તો આજની વાત કરું છ કે આજના સમયમાં ટેકનોલોજી આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. જે કામને સરળ અને ઝડપી બનાવે છે. અને દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ ખૂબ જ વધારે થયો છે. આજથી જીવન વધુ અસુવિધાજનક બની ગયું છે. હું તો એ જ કવા માંગુ છું જો આજના સમયમાં ટેકનોલોજી. જેનો આટલો ઉપયોગ થતો છે તો ભવિષ્યમાં એનો ઉપયોગ કેટલો વધી જશે અને મોબાઈલ ફોન દ્વારા સંચાલન સરળ થાય છે. લોકો એકબીજા સાથે તરત વાતો પણ કરી લે છે અને આથી અંતર ઓછું લાગે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ પોતાના કામ માટે બહાર ગયા હોય તો પોતાની ફેમિલી તે કેવી રીતે મળું એના દ્વારા મોબાઈલથી વિીડ ફેસ ટુ ફેસ. કે વિડીયો કોલિંગ બાત કરી શકે છે અને તેને એકલું પનું ની લાગે છે હવે હું કહું છું કે ઇન્ટરનેટ ઇન્ટરનેટ દ્વારા માહિતી એ સરળતાથી મળી શકે છે કોઈ પણ વસ્તુ જો આપણે શોધું હોય જો ઈ ઇન્ટરનેટ ઉપર જેને સર્ચ કર્યું તે વિષય પર તો આપણને સરળતાથી તે આપી દે છે અને ઓનલાઈન શિક્ષણ જે તમે આગાડી કીધા કે ઓનલાઈન શિક્ષણ એ ટેકનોલોજીનો મોટો ફાયદો બની ગયો છે વિદ્યા તે ઘરે બેઠા ભણી શકે છે અને પોતાનું કાર્ય પણ પૂર્ણ કરી શકે છે અને હું તો સૌથી વધારે ઓનલાઈન સુવિધા જેના કે એ માગું છું કે ડિજિટલ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ એવો વ્યવહાર સરળ બની ગયો છે કે જે પૈસા મોકલવાનો અને મેળવવાનો એ ખૂબ જ સારો ઉપ ઉપયોગી છે અને એનો એનું જેટલું ઉપયોગ થતું છે આ સમયમાં અને ભવિષ્યમાં એના કરતાં વધારે થઈ જશે જેથી કોઈપણ વ્યક્તિ એ પોતાનો આ ઉપયોગ ડિજિટલ પેમેન્ટ કરી શકે છે અને કઈ પણ જગ્યાએ રહીને પોતાનું પ તને લે આપલે કરી શકે છે અને ઓનલાઈન શોપિંગ ઓનલાઇન શોપિંગ વસ્તુઓ ઘરે બેઠા મરી જાય છે અતિ સમય અને મહેનત બચી શકે છે એ પણ એ ખૂબ જ સરળ સરળ ઓનલાઈન પ્રક્રિયા છે અને હું એ પણ કહું છું કે આ શોપિંગ તે ફક્ત આપ આપણને વસ્તુઓ ઘરે બેઠા મરી જ જાય છે પરંતુ એ હું પણ કહું છું કે જે મોટા મોટા લોકો હોય છે તે પોતાના સોં શપિંગ ઘરે બેસીને કરે છે અને જેના કારણે તેમની મહેનત અને સમય પણ બચે ચે છે આજથી હું કોલ બેંકિંગ સેવાઓ ટેકનોલોજીથી સરળ બનાવી રહી છે લોકો ઘરે બેઠા ખાતું સંચાલન કરી શકે છે કે મારા અકાઉન્ટમાં કેટલા પૈસા છે કેટલા પૈસા નહીં અને મનોરંજન માટે પણ કે ટેકનોલોજીનો ઉપ પયોગ તો થતા જ રહે છે અને લોકો ફિલ્મો અને ગીતો સરળતાથી જોઈ શકે સાંભળી શકે છે અને મનોરંજન કરી શકે છે અને ટ્રાન્સપોટ ટેકનોલોજીના સુવિધા ખૂબ જ વધી ગયુ છે જેમ કે નકશા અને એપ્લિકેશન રસ્તા શોધવા ખૂબ જ જરૂર બની ગયું છે અને પરં તો આ બધા પ્લેટફોર્મ ફક્ત જોવાથી નહીં આવી જાય છે અને એક વખત ઉપયોગ કરવો જોઈએ ત્યારે જ એ શમ આપણને સમજવા પડે કે આ કેવી રીતે કામ કરે છે અને આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ તો થાય જ છે પરંતુ સારવાર માટે એ ખૂબ જ ઝડપી બની ગયું છે તો તમે મને એના વિશે કંઈ હજુ માહિતી આપવા માંગતા
આપતા માંનતા છો હા ટેકનોલોજીનો ઉપયોગ આપડા સામાન્ય જીવનમાં સતત વધી રહ્યો છે અને તે આપડા જીવનશૈલીનો સંપૂર્ણ રીતે બદલી રહ્યો છે આજના સમયમાં દરેક કામમાં ટેકનોલોજીનોો સહારો લેવાય છે જેના કારણે જીવનમાં વધુ આરામદાયક અને ઝડપી બની રહ્યો છે વ્યવસાય અને બેંકિંગ ક્ષેત્રોમાં ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે ઓનલાઈન બેન્કિંગ ડિજિટલ પેમેન્ટ અને કોમર્સ પ્લેટફોર્મ દ્વારા લોકો ઘર બેઠા જ ખરીદી અને પૈસાની લેવડ દેવડ કરી શકે છે ગૂગલ પે અને ફોન પે જેવી એપ્લિકેશન પૈસા ટ્રાન્સફર કરવાનું ખૂબ સરળ બનાવે છે જેમ કે તમે કહ્યું મનોરંજન ક્ષેત્રમાં પણ ટેકનોલોજી નો મોટો ફાળો છે લોકો હવે ટીવી સિવાય મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા ફિલ્મો ગીતો અને વેબ સિરીઝનો આનંદ માણે છે. નેટફ્લિક્સ અને સ્પોટીફાય જેવી સેવાઓ મનોરંજનને નવા સ્તરે લઈ ગઈ છે ટેકનોલોજી ટ્રાન્સપોર્ટ અને મુસાફરી પણ ખૂબ મદદરૂપ છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ અને નેવિગેશન એપ્લિકેશન દ્વારા મુસાફરી વધુ સરળ બની ગઈ છે. ગૂગલ મેપ્સ દ્વારા આપણને સરળતાથી રસ્તો શોધી શકીએ છીએ કૃષિ ક્ષેત્ર ત્રમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો માટે લા લાભદાયક સાબિત થયો છે આધુનિક યંત્રો હવામાનની માહિતી અને નવી પદ્ધતિઓ દ્વારા ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. અ ટેકનોલોજી જીવનમાં દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છતાં ટેકનોલોજીનો અતિરેક ઉપયોગ આરોગ્ય અને માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પાડી શકે છે. તેથી તેનો સમજદારી પૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. જેમ કે આપડે આગળ વાત કરી કે ટેકનોલોજી આપણી માટે જેટલી લાભદ લાભદાયક છે તો એટલી નુકસાનદાયક પણ છે. જયારે આપણે ટેકનોલોજીનો સરખી રીતે ઉપયોગ કરીએ તો તે આપણને લાભ આપે છે. પણ આપણને આપણે તેને તેના અ એટલે ગુલામ બનીએ તો એ આપણને ખરાબ અસર પાડે છે. કારણ કે આપણે આપણો ગુલામ ટેકનોલોજી નહી પણ ટેકનોલોજી નો આપણે ગુલામ બની જઈએ છીએ. તો તેના કારણે આપણને ઘણી બધી મુશ્કેલોનો પણ સામનો કરવો પડે છે. ટેકનોલોજી જેટલું બને તેટલું આપણી મદદ કરવા માટે આવી છે. અ આપણને એનો ગુલામ બનવો નહી. અ આજના જીવનમાં ટેકનોલોજી વગર આપણે કોઈપણ કામ શક્ય નથી કારણ કે આપણને સમય પર જ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે જેમકે રોજિંદા જીવનમાં લાઇટ પંખા એટલે એ તો આપણને ખૂબ જ મોટી એવી જરૂરત બની પડી છે. તો એટલા માટે ટેકનોલોજી નો ઉપયોગ જેટલું બને તેટલું આપણને અ આપણા માટે થાય છે એટલે તેનો ગુલામ બનવુ નહી અંતમાં હું મારા શબ્દને અહીં જ વિશ્રામ આપુ છુ. અને તમારા દ્વારા જે ટેકનોલોજી ની વાતો મારા સાથે કરવામાં આવી તેનાથી મને ખૂબ જ વધારે સમજણ પડી છે. અને એનાથી મને ખુબ જ એવી ટેકનોલોજી વિશે નવી નવી નવી નવી જાણકારી જાણવાનો પણ મળ્યો મળ્યું છે. તો એ બદલ હું આપનો આભાર કહેવા માંગુ છું આપનો આભાર
ઓકે. મને પણ તમારી સાથે વાત કરવાથી વધારે સમજૂતી મળી અને તમારું પણ ખૂબ ખૂબ આભાર.